આઇવો હા અવાજ. જઉં છે. બર અચ ચાલુ રાખ ચાલ ચાલ રાખવાને હલો. હી હ આગળ આલા જય.
કવા
ગાડી ના ના.
ક તો ક્યાં કરો છો.
રેકોર્ડિંગ હા, આ બોલો. કરે છે. ઘરે છે કે. ઘરે છે.
છે.
બલો બેન. શું બોલ તમે શું કરો. હ ફ્રુટ ખાય હાલો હા બોલો બોલો. આજો ઘરે બેઠા છી આવો ઘેરે બેઠવા
બધા નસ નગ કામે ગ્યા.
ઠેક તમે ક્યાં વાળી ગ્યાતા?
હમ્મ વાડી એ ગઈ તી ઘરે આવી.
ઠેક
કેટલું સ હા બોલો બોલો.
હલો
હા, બોલો બોલો
હુ બોલું પણ વાત દૂરજ ભેગયું થાય તો વાતું ભેગયી હ થઈયુ હોય.
તારા એમજ થાય દોસ્ત રોજ ભેગા થાય.
હા
રોજ ભેળા થાય તો હું વાતું થાય ભેળી.
અ વાળીએ જયાતા અને ઘરે આવ્યા એવું કરીએ. હમણાં તો અમે તો ઘરે ન ઘરે છી એવું છે. હા ઈ કામ થાય હવે, વરસાદ નથી તમારે? તમારે નથી હોતો. પણ આમ વાડીઓ વાળાને જોતો હોય ને.
હા હો નીંદવા વાળા ને જોતો હોય વરસાદ કે વરસાદ આવે તો દાડી સાલુ થાય.
હમ્મ એવું
તેમનું
હમ્મ આજે ને કાલ હવે બારે તો જવાનું.
હું વાતું કરસ ઈતો ભાઈ થોડી થાય ઝેટ થતા હોય.
હા હા હા જેઠ થાય.
એ તો કશ, ભાઈ થોડી થાય, બેન થાય હે બેન.
હલો.
હા બોલો-બોલો. બોલે રાખો. તમે તો કાંઈક બોલો.
દાડીએ જાવાનું છે નિંદવા.
હમ્મ. કાલથી દાડિયે ચઢી જાવાનું છે. હમ્મ? કરો તો, કાંઈ હમણાં નથ કામ કરતા.
કે ઘરનું નિંદવા જાવ છો?
ઘરનું હજી વાર સે.
દાળીએ બાળીએ નથ જાતાં? નહીં હમણાં નથ જાતાં. મેમાન આવે કે નહીં?
છે. હમણાં દાહડી નહીં આવતી હોય કાં?
હમ્મ.
મેમાન કેમ આવે તમારે?
તમે દેખને ખબર કાઢવા વાળા આવે કે નહીં?
છેક. મન નથ ખબર હો. મેમાન કેમ આવે ઈ.
હા.
એવું સે? રેકોર્ડિંગ થાતું હઈશે? હલો. હા બોલો-બોલો કેમ બંધ થઈ ગયા? આમાંઈ એમ થાય સે. હમ્મ. રિટર્ન પાસો આવે, આપણોને આપણો.
હમ્મ. આ જો દય બેેન ને બાલી બેનને બીજું વાડીએ વયુંઈ ગયું ને હું એક વધી.
હા ઈ વાડીએ વીયા ગિયા હઈશે.
હા. બધું કામ કર નાઈખું. મે કીધું વહેલા હર જાવું ઓલાં બેન આવે ને ઈ પહેલા.
હમ્મ. તમાર ના કોઈ આવ્યું નહીં આજ. દાહડીએ મૂકી, દાહડીએ જાતા હોઈ ઈ.
એજ હુ આને કેતિ ક.
ચાલ બજુ જાડી પાડીથી
હ
હ
મ વિષ વાતો કરવાની છે આપડે તમારે ઘોડે
જોઈન્ટ નહી થાય. લીધે જ. બધી મારી મહેનત પાણીમાં વહી જાહે. તે અમે ઈ જ વાતું કરી. ઘરે મહેમાન આવ્યા એમ. એવી વાત નઈ કરવાની એમ કેવાનું કે હું ખેતરે છું. નીંદુ શું કા એવું છે કે કેવું હાલે નીંદવાનું એવી રીતે. હું કેને રિજેક્ટ થઈ જશે
હાલો.
હમ નીંદવાનું કેવું કામકાજ ચાલે, બસ હમણા હવે નિંદણા ચાલુ. શું છે?
હ
હમ દાડિયા હતા કે, ઘર ઘરના ના હમ. હમારે એમસ સે. બપોર સુધી નીંદ ઉં ને બપોરને પસે અહીંયા આવવાનું હોય પાર્લર માં એટલે.
હા, બપોર સુધી નીંદવાન જાય એ પછી પાર્લરે આવી એ.
હમ.
હ
હલો.
હા બોલો બોલો.
હ
હું કરો છો.?
ઘરે પછી.
ક્યાં. હ પરવીન ને કે.
તમને બોલો-બોલો.
જિમ માં જાવાનું છે. અને પાર્લર એ આવાનું છે. હવે કાલે ખબર પડે, કાલે ખબર પડે હવે.
છે. પાર્લર નથ આવન.
પાર્લર તો આવું છું ને ને ટાઈમ ભરવા ત. અને જઇ આયયે. કલાક બે કલાક નો હોય ટાઈમ.
હા, બે કલાક નો હોય ટાઈમ છે ફરી આવી ત્રણ કલાક છે.
કોણે ખાધું.
હારું તો નીંદે રાખો.
હા હો.
અમેય નિંદે રાખીએ.
નીંદો નીંદો.
તા પારલર હુધી ઘરે જાવાનું થાય પછી નીંદવા જાવાનું થાય પાછું.
હમ. પાંચ વાગ્યે સૂટા થઈ જતાય ને.
હા પાંસ વાગ્યે તો આપડે પાર્લર માં છૂટા થઇ જાય.
હમ.
બપોર હુધી નીંદવા જાય.
એમાં જોયને.
હા.
હાલો બેન. હારું તમે કામ કરો.
હા.
રાખું હો.
એમાં કોલ બેન નથી થતો. કોલપુર સુ થ હલો. તા આગળ ની જવુ. કા પણ